બોલો, બોલો.
બસ, બસ, શાંતિ તમે કહ.
બસ મજામાં. કઈ બાજુ ઘાલ રખડતા હતા તમે?
હું તો. ના, મિત્ર ના ઘર બાજુ, ક્યાં જોયો મને?
તમે યાર જોયા થોડા અમારા ગામથી બીજા ગામમાં હતા તમે.
હા, પેલા એક દાદાની તબિયત બરાબર નથી, બીમાર થઈ ગયા છે. હ. એટલે મ મિત્ર ફોન કર્યો હતો કે, બોલો? દાદાની તબિયત બરોબર નથી ચાર. પાંચ દિવસ સીધો બોલે, વેજને બોલાવા પડશે તો, મેં કીધું આવું પછી. મળવા ગયો, વૈધને લઈને ગયો.
અચ્છા
અમને શરીરમાં પાણી ઓછું થઈ ગયા, ઝાડા ઊલડી થઈ જાય, ગરમી છે ને હમણાં.
હમ, હમ.
એટલે પછી વૈદ કે, કે થોડું લીંબુ શરબત પીવાનું રાખો. અને દાળ પીવાની રાખો રોટલીને હું ના ખાશો હમણાં બે ત્રણ દિવસ
અચ્છા.
પાતળ, છાસ છેે, રાખ્યું છે, એવું બધું કીધું છે, હમણાં તો.
આવો પછી આટો મારો ઘર બાજુ તમે તો યાર આવતા જ નહી કેટલા કેટલો ટાઈમ થઈ ગયો. સાત આઠ વરષ ઉપર થઈ ગયાર તમે ગામડાે થી બીજા ગામડાે જ તાર આવો નહી.
હ. સમય જેવો છે ને, હમણાં પહેલા જેવું ક્યાં આવ્યું છે, પહેલા તો તમે ચાર-ચાર કલાક એક વ્યક્તિને જોડે બેસી રહેતા હતા, હવે તો કોઈ સમય જ નથી ફાસ્ટ છે સમય. સાંજ પડીએ ખબર નહી પડતી. હા, હા, બરાબર છે. પણ તો એમ. પેલા જેવું નહીય મળીશું મળીશું વિચાર તો છે આ મળવાનો. મળીએે હવે સમય કાઢીને.
વેડની કઈ બાજુ ને આપડ.
હમ.
બઉ છું ના વે
વેજ તો અહિયાં લીમડી બાજુ ના છે વેજ.
અચ્છા.
હું એ ઉંમર લાયક છે સાઈઠ સિત્તેર ઉપર છે.
ઓહ.
નાડી વેદ નાડી. હા નાડી જોવ ને હાથની નાડી જો ને ખબર પડી જાય એમને.
એટલે મારા એક ભાભા છે. અમાર બાજુમાં જ રહી છે છે ને થોડુંક. પગમાં અને કમર માં. બઉ દુખાવ એ થોડાક ઉભા થાય ને તો એમને દુખાવો ચાલુ. થી જાય પછી રાડો નાખવા મળે.
હમ.
એમના મગજમાં. ખબર નહીં હમણાં મહિના થી થોડુંક આડો અવળો વિચારો બહુ વધયા આવ છે. તો વેદના બતાવે કે શું કરાવે ઘડીકમાં.
વાયુ વધી ગઈ શરીરમાં વાયુ ડોમિનેન્ટ હોય ને એટલે આવું થાય. વાયુ વધે એટલે હ. એટલે દુખાવો ના બધું વાયુ ના કારણે વાયુ વિચાર વિચારે કરે માણસ ઊંઘ ના આવે.
હમ.
એવું બધું થાય.
ને એમાં એવું હતું એમને જયારે મતલબ એમનો છોકરો નાનો હતો ને.
હમ.
ત્યારે એમનો છોકરો ખબર નહીં ત્યાં કામ ભાગી ગયો હતો બરોબર. પછી એક દિવસ મહિનો થયો. તો બી ના મળો બે ત્રણ મહિના થઈ ગયા તો બી ના મળો પહી. વચમાં એમને ખબર આઈ કે એમનો છોકરો અહિયા છે બરોબર ત્યાં એમના છોકરાને એમ. મળવા ગયા ત્યાં બી નતો ઈ છોકરો તો ત્યાં નું. છે ને એમના મગજ માં થોડું ભરાઈ ગયું બહ વિચાર બહુ વધારે આવ છે. કે મારો છોકરો મળ્યો ન ક્યાં હશે શું કર તો છે એવા બહુ બધા વિચારો હોય હવે.
બરાબર હમ એટલે. હા એટલે પછી ઊંગ ના આવે ઉજાગરા થાય એટલે વાયુ વધતો જાય શરીરમાં. એટલે આવું તો એ.
તો એના માટે વેદના બતાડવું પડે.
વૈદ ન વૈદ નેજ બતાવવું પડે વૈદ તો આયુર્વેદિક દવા આપે. એટલે એનાથી ફરક પડી જશે માલિશ આપે તેલ આપે. શરીર પર ઘસવા. એટલે વાંધો ના આવે થઈ જાય સારું. તો એ બાજુ એ બાજુ આવું તો ત મને કા તો લીમડીનો એડ્રેસ આપું કા તો પછી હું એ બાજુ આવું છું મળું એટલે કા તો લેતો આવું એમને. એવું કરું.
એ હવે એ છોકરાને ગોતવાનું ભી છે અનેક કોક સારા એવા. ભુવા હોય તો જણાવજો એમ કેમ કે મને લાગે છે. ભુવાની જરૂર છે વૈધ કરતા.
એવું છે.
ઓવે જોનું એમ ના બાપા ના શું હોય. પણ નહી કઈ રીતનું આમ અલગ જ બધું વસ્તુ કર્યા હતા અલગ રીતે ચલા રાખે આમ ભૂટ આ આવી ગયો છે. સરળમાં એવું લાગે એમને કોઈ ભુવા ભુવા હોય તો એમ
ઉ હુ બરોબર. આ એટલે ભુઆજી છે પેલા આપડા એક લક્ષ્મણભાઈ ભુવા કરી નામ છે લીમડીની જોડે પહેલા એક ગામ હેને એમાં
બરોબર
હમ એ એવું હશે તો હું વાત કરીશ પેલા ભાઈ થે એ એમનાં ખાસ છે ઓળખીતા છે લક્ષ્મણ ભાઈ ભુવાજી બહુ જૂના છે હમ
બરોબર
મેવી હવા હોય ને બધું સારું થઈ જાય
હવા હવા નથી એમને કઈક શરીર માં કંઇક આઇ ગયું છે
આ એટલે એ આ એટલે એજ વાતાવરણમાં જે મેલીવિધ્યા હોય ને એને હવા કહેવાય એ કદાચ વળગી બળગી ગયું હોય તો કોઈ કરે એ લોકો થઈ જાય સારું બીજુ કઈ નઈ તમે શું કરો ઘરે આરામ
હું શ હમણાં વાડી એ ગયો તો થોડું કામકાજ હતું ને મારે તો પાણી પીવડાવું તું છોડવાને બીજો એક પાક ઉગાડવાનો છે તો એ કરવાનો તો હમણાં વાડી હતી હજી હમણાં જ ઘરે આવ્યો હું
બરાબર
રસ્ટ જમ્યો પછી તમારો કોન આઈ ગયો
ઓકે હણાં વાડીમાં શું ઉગાડેલું છે
પાડીમાં તો જોવ ને અત્યારે તો આપણે કપાસ ની તૈયારી કરીએ છીએ પણ વરસાદ આવતો નહી પરથી બઉં બધા આવેલા આઈ ગ્યા હે ચીવડાઓ ગયો કેવાયને એ વધતા જાય વરસાદ તો આવો ને તો શું આમ સારું ભીનું બધું બું થ જાય ને પાક સારો થઈ જાય અત્યારે તો પેલા અમે શું પેલું ઘઉમાં એવું આવ્યા પછી મગફળી વાવી હવે કપાસ ની સિઝન આવી ને શિયાળામાં એટલે કપાસ વાવ શુ અમે
હા બરાબર બરાબર પાક તો સારો થતો હશે ને
તો જોઉું ને હમણાં થી સારો જ થાય છે પણ આ વર્ષે ખબર નઈ બે હાજર છો્વીસ માં શું થાય છે
હા વરસાદ કઈક ઓછો પડશે એવું સાંભળવા મળ્યું છે
દશા વિફરાઈ જશે આ વખતે ખેડૂતોને
જોવ હ કુદરત કરે ખાચું હવે હું તો કોઈ પડવો જોઈએ ગરમી એટલી છે ને તો ગરમી એટલી તો પડવો જોઈએ મારું કેવું એમ
ભાઈ ઘરનું તો વા વાત ના પૂછોથી તમના છે ને રેવાતું નથી આમ વિચારો તમે અડધો કલાક આમ ઉભા રહી ગયો હો ને તો એ લાલ થઇ જાય આપડું
ગામડે જે ગામડે આવી પરિસ્થિતિ એ છે તો શહેરમાં તો શું પરિસ્થિતિ હશે બોલો
અમ તમે કયો શુંહે તમારી પરિસ્થિતિ
અમારે બહુ ખતરનાક પરિસ્થિતિ અં માણસ ઊભા ઉભા બે ભંધી કે રોડ ઉપર એવી પરિસ્થિતિ છે તો ગરમી ચડી જાય ને મગજમાં આ બિચારા જ રોડ ઉપર જે કામ કરે છે મકાન બનાવે છે બરાબર કારીગરો મજૂરો પછી જે બહાર ના કામ છે જે લોકો લોકોના વેલ્ડિંગના સુથારના રિક્ષાવાળાના આ લોકોની શું હાલત હશે વિ જાાર કરો આખો દાળો ચાર લીટર પાણી હમ કુધરત છે કુધર છેચી વા રોડ પછીબ હા ઝાડ નથી વાવતા ઝાડ કાપી નાખે છે
હા
રોડ બનાવે છે પછી કો કોમ્પરેસનની ગરમી એટલે વાતાવણ ચોખ્ખું હોય જેટલા ઝાડ વધારે હો એટલું ઓક્સિજન વધારેને ઓક્સિજન વધારે એટલે ઓક્સિજન ઠંડો આવી છેાય એનાથી વાતાવરણ ઠંડુ રહેે હવામાન ચોખુર હ હમ એવું પીટું જાર દખો
મેઘાલયા
સાંભળ જા
ત્યાં તમે વિચારો એક ગઉંડું છે ત્યાં છેલ્લા પાંચ છ વર્ષે એક મતલબ એક નહ દસ પંદર ફેક્ટરી ઓ બેધી કરીે છે બરોબર ત્યાનું વાતાવરણ એવું થઈ ગયું છે ને બગડ ગયું છે ને સુંસ કરી ત્યાંના લોકો મળી જાય હલોને
ઓહો હો એવું તો કેવું હશે બરાબર સેની ફેક્ટરી
છે અલગ અલગ ઇન્ડસ્ટ્રી પણ તમે જસ્ટ વિચારો તમને મેઘાલય કો કેવરું તમને લીલાજમ બધું જાડવાનું બધુંનમાં આવે
હમ
પજ
માનવામાં જ ના આવે
હા, મનુષ્ય જ બધું કરેલું છેને. પેલા કુદરતે થોડી બધી વસ્તુઓ આપી હતીી આપણને કુ વસ્તુ, બનાવી એમાં તકલીફ પડી કુદરતી ખાલી જમીન, હવા પાણી આકાશ આવું હતુ, ફળ ફળાદી અનાજ ત્યારે મા માણસ, સો સો વર્ષ જીવતા હતા. ચોખ્ખું હવામાન હોય, ટાઈમ દિનચર્યા સારી હોય સુવાનુ જમવાનું ટાઈઇમ થયું હોય, મહેનત હોય તો શરી ક્યાંથી બગડવાનુ
હા! એજ
આયુર્વેદ તો એમ કહે છે, કે જઠર અગ્નિ પર નિર્ભર છે. તમારુ આયુષ્ય તમારી જઠર અગ્નિ સારી સારી હશે, તો તમારું પાચન સારું હશે પાચન સારું હશે, તો ર રસ રત માંસ મેસ્થી મજ્જા શુક્ર સા સપ્ત ધાતુ સારા રહેશે
આપડે, અત્યારે આ બધું છેને. આપડે જ છે. અને આપણેે જ અત્યારે ભોગવીએ છીએ, જેટલું એ બધું આપડે કર્યું ને
આપડો બહુ મોટો વાક છે પેલા બચારા જાનવરો તો કઈ નઈ કરતા એ બી બજારા ફલા થઈ જાય કુદરતમાં આવીને
જાનવરો તો હવે શું કરી શકેએ. કઈ ના કરી શકે મનુષ્ય નું બુદ્ધિ આપે મનુષ્ય વિશે બધું વિનાશ કરી રહ્યો છે.
અરે તમે કેતા હતા ને તમારું ક્યાં જોવાનું છે તો
હા
તમારે ક્યાંક જવાનું હતુ, ખબર કેતા હતા
ફોરેન
ના-ના હમણાં કેતા તા તમે કેતા તા કોલ આવો છો, અમાર કાપવો પડશે
હા-હા-હા એ તો હ હા-હા-હા સારું ચલો વાંધો નહી
હા.
મળીએ- મળીએ ઓકે ભાઈ હા.
ઓકે